તે
કરી દેવાશે તમને?
હા, આવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે તમારા ગામમાં?
હમણાં જોઓ ને હાલમાં એટલો બધો વરસાદ આવી રહ્યો છે જેથી કરીને ઘણી બધી મુશ્કેલી પણ આવી રહી છે. પરંતુ વરસાદ ની ખેડૂત તમે ઘણી બધી મદદી કરે છે અને ઘણું બધું નુકસાન પણ કર્યું છે. હવે જે લોકોને પાસ પાણી નથી તે લોકોને માટે ઘણું બધું સારું થયું છે. પરંતુ જે લોકો પાણી છે પાણી હતું તે લોકો એવી ઘણી બધી શાકભાજી ઓને એટલા બધા પાકો નાખ્યા હતા પરંતુ એટલો વરસાદ આવ્યો કે જેથી કરી ને તે પાકો નિષ્ફળ ગયા અને તે લોકોને ફોટ આવી પરંતુ જે લોકોને પાણી ન હતું. તે લોકોને માટે આ ખુબ જ સારું થયું કેમ કે તે લોકોને પાણી ન હતું એ લોકો રોપ્યું ન હતું અને ખેતરોમાં એટલું પાણી થયું જે થી કરીને તે લોકો પાખું અને ડાંગર રોબી શકશે અને તે માટે એ લોકોને ઘણી બધી જરૂરત પણ હતી વરસાદની જેથી કરીને વરસાદ આવ્યો એ લોક માટે ઘણું સારું થય પરંતુ જે લોકોએ તે વિવિધ શાકભાજી અને પાકો નાખ્યા હતા અને જે લોકો પાસે પાણી ની સેફ્ટી હતી તે લોકો એ લાખ્યા હતા વરસાદ ના આવ્યો તે પહેલા તે લોકોને હમણા ઘણું બધું નુકસાન થયું છે. તમે શું કેવો છો?
હા, સાચું વાત એમ તો વરસાદ ના કારણ થી અમુક ગણા પુષ્કર ને
એમ તો ઘણું બધું થયું જ છે જેથી નુકસાન થવાનું કારણ પણ છે અને સારું પણ થયું છે જોકે આપડે એમાં એટલું વરસાદ નો આભાર માનવ જોએ આપડે બધું સારું જ થયું છે. એટલે એટલા માટે એમ જોવા જાઈએ તો સારું પણ ગણાય છે અને એમ જોવા જઈએ તો ખરાબ પણ ગણાય છે પરંતુ વરસાદ હવે જરૂરી જ છે કારણ કે જે લોકો ડાંગર ની ખેતી કરે છે તો ડાંગર માં પૂરતો વરસાદ નહીં મળે તો ડાંગર ની ખેતીમાં મજા નહી આવે એટલે જેથી કરીને આપડણે ડાંગર ની ખેતીમાં વરસાદની જરૂર પડે એટલે વરસાદ લાવો જ જોઈએ એ મે તો કેમ આપડો વરસાદ હોય ને તો આપણને ઘણું સારું પડે વરસાદ સિવાય કઈ થઈ શકે એમ નથી આપડે પણ જમીન છે બોર પણ છે પરંતુ બોર માં પાણી નહીં હોય તો કેમ નુ થાય પાણી પણ લાવવા માટે વરસાદ પડવો જ જોઈએ તેથી બોરમાં પાણી પણ નહી અને વધતું જ રહે છે એ માટે આપણે આવું બધું થોડું ઘણું કરતા રહેવું જોઈએ અને સમસ્યા ન લાવો જોઈએ તમાર શું માનવું છે એમાં
હા તમારી વાત એકદમ બરાબર છે કે જે આપણે બોર કરાવ્યા હોય છે જેમાં ઓટો છોટો વરસાદ ને કારણ પાણી ન સારૂ વધી શકશે અને આપણે તેને વધારે પૂરતો ન કર્યો હોય તો પણ જો વરસાદ વધુ આવે તો પાણીનું સ્તુર વધતું રહે છે. તેથી કરીને આપણને ઘણો બધો ફાયદો થાય છે. તેથી કરીને આપણે તેવું કરતું રહેવું જોઈએ અને પહાડ પર વરસાદ જે આવ્યો તમે કીધું તે પ્રમાણે ખેતરુમાં જે પા બધાને જરૂર કે વરસાદ નથી આવી રહ્યો જેથી કરીન ખેતી નહી પરંતુ જે હમણા દા બધા લોકોનું પણની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે જે ખેતરો ખેડવાના છે. જે રસ્તામાંથી ડાંગર રોપાશે તે લોકોને માટે ઘણું સારું થશે વધુ પડતો વરસાદને કારણે જમીન એટલી ઓછી થઈ ગઈ છે. જેથી કરીને તે લોકો સારી રીતે ખેળી શકશે. અને સારી રીતે પાક વાવેઅતર કરી શકશે ને તે લોકોને સારું એવું પ્રોફિટ મળશે વધુ જો ડાંગર સારી રીતે પાકશે તો તે લોકોને એટલું પ્રોફિટ થશે કે તે લોકો સારી અને એના પછી જે બીજી ખેતીઓ કરવા માંગે છે. જેમાં સારા બિયારણો અને સારા ઉપકરણોથી તેઓ સારી રીતે ખેતી કરી શકેશે તો તેઓને ઘણો બધો ફાયદો થઈ શકે છે. તેવું માનવામાં લાગે છે. જેથી કરીને વરસાદ એ લોકોની સારી સ્થિતિ બનાવી દીધી છે અને આમુકની ખરાબ પણ ગય. તમે શું ક્યો?
હા સાચી વાત છે. વરસાદ એમ તો જો કે અમુકની સારી સ્થિતિ બનાયવી છે. પરંતુ અમુકને ખરાબ પણ કરી નાખી છે એટલા માટે આપણે થોડુંક મારા એમ કેહવું કે આપડે વરસાદને રાખવું જોઈએ પરંતુ આપણેે પણ આપડી લિમિટના ક્રોસ કરવી જોઈએ. જે વરસાદ એનું રૂપ જો ધા ધારણ કરી રહેશે. તો પછી આપડું કંઈ નહી ચા ચાલે એનાં આગળથી એટલા માટે આપણે વરસાદને સાથે લઈને કામ કરવું પડે જેથી આપણને કઈ વાંધો નહીં આવે. એમાં સાથે લઈને કામ કરતું તો આપણને જરા પણ ના વાંધો આવે એમ. મારે તો એટલું જ કેવાનું કે આપડે જે દેવી દેતાઓ છે વરસાદી દેવી દેવતાઓ તે લોકને આપણે પૂંજવા પણ જોઈએ અને તે લોકને સાથે આપણે ચાલવા પણ જોઈએ. અને જે કંઈ ભી ચઢાવો હોય ને આપણે ચઢાવા પણ જોઈએ. જેથી આપણને આગળ જતાં મુશ્કેલીનો સામનો ના કરવો પડે. મારું તો એટલું જ માનવું કે જો આપડે આવું બધું કરતા રહેશું તોજ આપણને આગ આગળ મદદરૂપ થશેને તમે જાણો જ છો. મારે વર્ષા અમારે એરિયામાં એટલો બધો વરસાદ આવી રહ્યો છે. છેલ્લા ડસ ડિવસથી એટલો બધો વરસાદ છે ને કે મારે શું જ કેવું. તમારે તમારું શું કેવું? તમારે ત્યાં કેવો વરસાદ છે?
હા. તમે કીધું તે પણ ઘણો બધો વરસાદ આવી રહ્યો છે. હમણા બે ડિવસમાં એટલો બધો વરસાદ આવી ગયો છે. અને તમે જોયો હશે. ડાંગમાં પણ હમણા એટલો વરસાદ આવી ગયો છે જ્યાંની નદીઓ એકદમ સુકાઈ જતી હતી સુકાઈ ગઈ હતી. ત્યાંનો ત્યાં તો એટલું જોરદોરથી પાણી આવી ગયું છે અને એટલો બધો વરસાદ પડ્યો છે. જે ધોધો હમણાં ફક્ત બે થી ત્રણ વરસાદમાં છે. પડી શકતા ન હતા. તોપણ ત્યાં એટલો વરસાદ થયો છે કે જેથી કરીને એક જ વરસાદમાં ત્યાંનાં ધોધો એટલો વિશાળ રૂપ ધારણ કરી લીધું છેને એટલી જોરોથી પાણી પણ પડી રહ્યું છે. જેથી કરીને બધા ધોધ હમણે એક્ટિવ થઈ ગયા છે પરંતુ આગળના આગળ એવું ન હતું. એટલા વરસાદમાં તો કંઈ થતું નહોતું પણ હમણા વરસાદ જ એટલો આવ્યો છે જેથી કરીને બધા ધોધો એ એક્ટિવ થઈ ગયા છે અને બધા ધોધો પરથી પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે. જેથી કરીને હમણાં વરસાદને કારણે જે લોકોએ ખેતરોમાં જે પાકો રોપ્યા છે. એ લોકો માટે ઘણું સારું છે જે વરસાદ સાથે છે એકદમ જબરજસ્ત વાવાઝોડું આવ્યું છે. એના કારણે લોકોને ઘણી બધી તકલીફો આવી છે. કારણ કે વાવાઝોડાંને કારણ જે જે પવન વધુ ફૂંકાયો તેના કારણે જે વીજળી વિભાગે લાઈટો બંધ કરી દીધી હતી. કારણ કે ઘણાં બધાં થાંભલાઓ ટૂ ટી ગયા હતા અને વીજળીની લાઈનો કપાઈ ગઈ હતી. તેથી ક તેથી કરીને તેમાં તમે શું કેવો છો?
હા, સાચી વાત છે એમ તો જોકે તમે કીધું તેમ આ બધું સાચું છે અને તે પ્રદૂષણ ઉપર ઉપર ફેલાઈ રહ્યું છે. એ આપડે આગળ જતા આપણને નુકસાન કરે છે અને બીજું તો કે જે લોકો હમણાં બધી વ્યવસ્થા ખાતરોને એ બધું નાખલી નાખવું જોઈએ સારું કહેવાય પરંતુ આપડું જે નેચરલી ખાતર હોય ને એ જ નાખવું જોઈએ. આજે તમે જાણો છો કે ઉડિયા છે ડાય છે એવા બધા ખાતરો આવે છે. તે ના નાખવા જોઈએ જેથી આપડું ફળને અને તેને નુકસાન નહીં થાય. એમાં આવું જ તો બધું ચાલતું રહેશે તો ફળ ને જે કોઈ બી ડાંગર ની ખેતી કેવું કઈ હ તેથી ખાવાલાયક ના બને. અને ખાવાલાયક ના બનશે એટલે તો આપડે પછી પૂરું જ હોય એમાં કઈ ખાવાનું હોય જ નહી એના પોસ્ટિકને એવું પણ કઈ ના મળે એટલે આપડે આવું બધું કરવું ના જોઈએ અને સારું છે કે આપડે નેચરલી ખાતર જ યુઝ કરવો જોઈએ એમ.
હ તમ તારું તમે કીધું તે પ્રમાણે કે આપ આપડે જે નનેસો ખાતરો નો વધારે ઉપયોગ કરીએ તેટલા આપડા માટે સારું ગણે. જેથી કરીને જેથી કરીને આપણને આપણે સાણી ખાતર તરે સ જે આપડાણા ક થું આપણ ને મડે છે. તેથી કરીને તે એકદમ સારું રહેશે જે કલમોમાં ખાસ કરીને નાખવામાં આવે છે જેથી તો પાકો માં જે છિયાલ બે બેસે છે તે એકદમ મજબૂત થઈ રહે છે અને ઝળ પડવાની સંભાવના ઓછિત હો છે જે જૂના ઝાડો છે તેની મૂડ એકદમ કમજોર થઇ જાય છે તેમાં એ ખાતારો નાખવામાં આવે છે. ફર્ટિલાઈઝર ઘણો બધો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એવું કરવું જોઈએ. એથી એના ફળ તો સારા આવે છે પણ તે બધી મનીલાવટ વાળવ છે જેથી આપણે જેટલ છણી પોનો ઉપયોગ વધારે એટલું એટલા માટે સારું પડે છે કારણ કે જે લોકો જે એવું કર નથી અને જે વધારે પૂરતી દવાઓ નાખે છે ધલી ડેરી તો સારી આવે છે પણ ખાવા લાયક નથી રે કારણ કે તેના પર એટલો બધ દવાનો છીટકાવ થઈ ગયો હોય છે અને કેટલો બધો તે દવા નો ઉપયોગ થઈ ગયો હોય છે તેથી કરીને તેમાં ઘણી બધી એવી બીમારીઓ પણ લાગી શકે છે તરત એ કેરીઓ ખરાબ થઈ જાય છે, કારણ કે તે નેચરલી બાકી નથી, જેને કારણે દવા ઉપર તે પાખવામાં આવે છે, જે થો તે બગડી જાય છે, તમે શું કેવો છો.
હા, સાચી વાત છે, તમે જાણો છો, હમણાં વરસાદી સિઝન ચાલી રહી છે. એટલે એમાં અમુક લોકો પાછા એટલે જે લોકોને, પાણીની સેફ્ટ નથી, તે લોકો પાછા કેરીના ઝાડ ની ગોળ ફરતે. ઉરિયા ખાતર નાખે છે, એની સાથે સાથે કલટર નાખે છે. ફલ્ટર એવી વસ્તુ છે કે, કેરીને ગમે ત્યાંથી ફાડી જે એનું. મૂળ હોય છે, તેને ગ્રોથ નહીં થવા દે, અને તેને સૌથી વધારે ઝડપી થી, એને ફાટવાની માટે મજબૂર કરે છે. દેવું, કેરી ફાટે, એટલે ત્યાર પછી તે અને ડાયરેક્ટ મોટી-મોટી થવામાં ગ્રોથ આપે છે, અને કેરીને અ મોટી થવાથી ભાવ પણ સારો આવે છે, તેના કારણથી બધું વેતન ના કારણ થી જ માટે આ બધું કલ્ટર એવું બધું નાખે છે, કલ્ટન નાખવું એ. ખરાબ વાત છે, અને એમાંથી કેરીનો ટેસ્ટ પણ બગડી જાય છે, અને કેરી ખાવાલાયક રહેતી નથી, અલ્ટર ખાલી. તેરીને વેચવાલાયક છે, તે પણ વેચીને પછી કઈક બીજામાં ઉપયોગ કરે, પણ તેમાં પણ એ સારી ગણાતી જ નથી, એટલે તમારું શું અનુભવ આપડે તો, એટલું જ કે કલ્ટર નાખવું જોઈએ ને, સાણ હાટન ને, એવું બધું જ નાખવું જોઈએ, તો એનાથી આપણને સારું પડે છે, તમાર શું માનવું?
હા, તમારી વાત એકદમ બરાબર છે કે, આપણે જેટલું છાણ્યા છાણું ખાતર નાખીએ એટલું. જે કલમો છે, અને ફળો છે, તેના માટે ઘણું બધું સારું કહેવાય છે, જો જે લોકો પેલાથી જ જે ખાતરો નાખી દે છે, તે કરવું જોઈએ ને, જેથી કરીને કેરયર જલ્દી તૂટી શકે છે, આપણે થી કેરી પડી જાય, પછી જ આપણે છાણીઓ ખાતર ન ઉપયોગ કરવો જોઈએ, કારણ કે છાણીયો ખાતર એટલું બધું. ગરમ હોય છે, જેથી કરીને જે આપણે કેરી વખતે નાખી તો તે પડી શકે છે. તેથી કરીને આપણે બધી કેરી પાડી લઈએ, અને કેરીઓ સાફ થઈ જાય, પછી આપણે એકદમ ત્યાં સાફ કરીને અને પલંગોને આજુબાજુ જે કચરો હોય, એને સાફ કરીને આપણે ખાતર નાખી, અને પછી તેના પરથી માટી નાખી દઈએ તે. ઘણું બધું સારું કરડે, કારણ કે તે ગરમ હોવા કેરીઓને બગાડી શકે છે, એટલે પહેલા તેને નાખવામાં આવતું નથી, અને પછી તેને નાખવાથી, ઘણી બધ ઠીક. જે અંદર મૂળોમાં જે પ્રોબ્લેમ હોય છે, તેના સોલ્યુશન કરી રહી છે, અને મૂળ મજબૂત બને છે તેથી કરીને ફલોમાં જે વાવાઝાડું અને પવનો વધો પડતા આવે છે, તેમાં તૂટી જતી નથી, અને પડી જતી નથી. તેથી કરીને, આપણે એકદમ છેલ્લે નાખવું જોઈએ, ખાતર તમે શું? કેવો છો?
હા, સાચી વાત છે, આપડે એવું જ નાખવું જોઈએ, જેથી આપણને કઈ વાંધો ના આવે, અને તમે કીધું તેમ કેરી પડી જ જાય છે, જો એમાં કેરી ને વધારે ઉપથી જો ગરમી મળી જાય. તો કેરી પડ-પડી જાય છે, એથી મજબૂતાઈ હોવી જોઈએ, તે નહી રહેતી, એટલા માટે આપડે સાચવીને, અને સરખી રીતે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અને મેતો એ ટલું જ માનું કે, આપડે આતર માપું રાખવું જોઈએ, બીજા કેવું કરે છે, કે ઘણા બધા ખા તરો ને એવું બધું કરી નાખે છે, જેથી બઉ વધારે પડતું જ ખાતર હોવાના, કારણે કેરીનો ટેસ્ટ પણ ફરી જાય છે, પરંતુ હું તો કેરીનું ઉત્પાદન કરું છું, હું એક પણ દવા છાંટતો નથી, અને નેચરલી બધી કેરીને થવા દઉં છું. અને તે કેરી ના થવાથી, એટલું કેરી પણ એટલી તાજી અને મસ્ત રહે છે, અને પાણી વગરની કેરી એકદમ શુદ્ધ હોય છે. અને તેની મીઠાશ પણ કઈ અલગ જ હો કે, તમે જાણો જ છો, કેસર છે, રાજાપુરી છે, ટો તાપુરી છે, દશેરી છે, એ ઘણી બધી કેરીઓ છે, એમાં કોઈમાં પણ હું પાણી કે બીજી કોઈ કેમિકલ કે દવા કેવું કઈ એનો ઉપયોગ કરતો જ નથી તમારું શું એનું માનવુ તમો પયોગ કરો છો કે નહી કરતા
અમે પણ એવો દવાઓ નો ઉપયોગ નથી કરતા જે કેરીઓ એકદમ સારી હોય અને એકદમ કલર વગરની હોય જેથી કરી તે માર્કેટમાં ભાવ સારો આવે છે અને જે આપણે નીરાવટી કરીઓ છે એટલે તે એટલી મોટી પણ થતી નથી જેથી કરીને તે કેરીઓ ઓછી ના મોટી થાય છે જેથી કરીને તે નાની રહી જાય છે અને ઘણી બધી કેરીઓ એક કેરેટમા સમાય જાય હા પરંતુ જે મોટી કેરીઓ થાય છે તેમાં આપડે વધારે પૂરતી કેરીઓ મૂકવી નથી પડતી જેથી કરીને તે પૂરતું વજન મેળવી લે છે જેથી કરીને આપણે એકદમ નેચરલી જે કેરી હોય છે તે ખાવા માટે પણ સારી હોય છે અને જેમાં શાહી એકદમ સારી રીતે આવે છે અને શાહી વગરની કેરીઓ ને ભાવ વધુ પડતો માર્કેટમાં આપવામાં આવતો જ નથી જે વધુ પડતી શાહી ધરાવે છે અને કલર વાળી જે કેરીઓ હોય છે તેમાં એકદમ સારો ભાવ મળી શકે છે પરંતુ જે એકમ રસીને આપણે જે જેના કારણે જે કાળુ કાળુ થઈ જાય છે કેરીઓ ઉપર જેથી કરીને તેનો ભાવ ડાઉન થઈ જાય છે અને ચીકુના કારણે તે ઉપરથી ખરાબ થઈ જાય છે કેરી તેવો ઉપરથી ભાવ આપવામાં આવતો નથી તે થી કરીને આપણે જેટલી સારી કેરીઓ માર્કેટમાં લઈ જઈએ તેટલું આપણા માટે સારું બને છે તમે શું કેવુ
હા સાચી વાત છે આપડી જેટલી કેરી સારી એટલું વધારે આપણને ભાવ મળે છે એટલા માટે આપડે આમાં મારું તો એટલું જ માનવું કે આપડે સારી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ અને ખરાબ કેરી આપડે આપવી પણ ના જોઈએ જો આપડે ખરાબ કેરી આપશું લોકોને તો લોકોને મજા નઈ આવશે ને બીજી વાર આપડે પછી એ લોકોને વિ શ્વાસ ઉઠી જશે જેથી કરીને આપે સારી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ અને હું તો સારી કરી આપું છું અને તમે કેવી સારી કેેરી આપો છો એકદમ નેચરલ કે પછી કેવી આપો છો મારે પણ લેવી થતું. શું કરવું જો હ મારે?
હા તમારે પછી કરવું હોય તે પ્રમાણે આપણેમ જો ગયમાં છે. બધા જે જૂની રીતે બધી કેરીઓ એકદમ સારી અને સિમ્પલ રીતેલે બધા કરે છે તે ફક્ત કેરી ઉપરછ જ છે. શીકવ છે અનેન જે. બી ગંદગી ઉપર હોય છે જે પેલા નાની કેરીયો હોય ત્યારે જે મોકરા પછી બછું પડીને થઈ જાય છે સામી જાય તેને સાફ કરાવવા માટે એક વખતે દબો નાખ જેથી કરીને આપણ પણ તેની સાદી અને સિફ રીતે કરવો જોઈએ અને ઘણી બધી જગ્યાએ થી આપણને જે કેરીઓનો ફાર્ મળે છે તેમાં આપણા માટે ઘણું સારું થું એું ને આપણેિક કરવો જોઈએ. આપણને કેરીઓ